હાલો
હા કેમ છે, બેન તમે
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું બેન આજે છે, ને મેં તમારી જોડે છે ને માફ કરવાની શક્તિ વિશે કઈ વાતો કરવા માંગુ છું માફ કરવાની શક્તિ એ છે, ને માનવીય ગુણોમાં સૌથી મોટો અને પવિત્ર ગુણ છે, જે મનની શાંતિ આંતરિક બળ અને સંબંધોમાં મધુરતા લાવે છે, માફ કરવાની શક્તિ કેળવવાના મુખ્ય ફાયદા અને રીતો ઘણી બધી છે, જેમ કે માનસિક શાંતિ મગજમાંથી કડવાહટ અને ગુસ્સો ઓછો થાય છે, અને તંદુરસ્તી ની વાત કરું તો તણાવ ઘટાવવાથી હૃદય અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પણ પડે છે, અને વ્યક્તિના વિકાસ ની હું વાત કરું તો માણસ અહંકાર થી મુક્ત થઈને મોટું મન રાખતા શીખે છે, અને એની પછી જો માફ કરવાની શક્તિ જો આપણે કેળવણીઓ રાખીએ ને તો તેના માટે જો હોય ને તો સ્વીકાર કરવું જોઈએ. સામેના વ્યક્તિ ક્તિ ની ભૂલ. કે પછી મર્યાદાને સ્વીકારવું જોઈએ. અને જૂની યાદ દો કે દુઃખ ને વારંવાર યાદ કરવાને બદલે વર્તમાનમાં જીવોને. તો ભાવનાઓ આપણેે સમજી શકાય છે. અને શાંત કરવા માટે ક્ષમા ભાવની પ્રાર્થના. અથવા ધ્યાન કરો. તો તે પણ ખુબ જ સારું હોય છે. અને જો માફી આપવાની શક્તિ અ આપણી પાસે હોય તો આપણે શું છે કે માનસિક શાંતિ અને મુક્તિ વિશે વાત કરું તો. જ્યારે તમે કોઈને માફ કરો છો ને. ત્યારે તમે સામેવાળી વ્યક્તિ પર કોઈ એહસાન નથી કરતા. પરંતુ તમારી જાતને ક્રોધ અને નફરતના બંધન માંથી મો મુક્ત કરી દો છો. માફી એ મનને શાંતિ રાખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. અને શારીરિક ભાવનાત્મક અને સ્વાસ્થ્ય વિશે ઉંજો વાત કરવા જાઉં ને. તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા દર્શાવે છે કે મનમાં નફરત કે વેરભાવ રાખવાથી શરીરમાં તણાવ વધે છે. જે બ્લડ પ્રેશર હૃદયની બીમારીઓનું કારણ પણ બની શકે છે. માફ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે, અને હૃદય મજબૂત બને છે. આધ્યા આજ્ઞા આધ્યાત્મિક ઉન્નતિ વિશે જો વાત કરું ને તો દરેક ધર્મ સંસ્કૃતિના માફીને સૌથી મોટો અ સદગુણ સદગુણ માનવમાં આવ્યો છે. જેમ ધર્મમાં મિચ્છામી અ દુક્કડમ કહીને વર્ષભરની ભૂલોની માફી માંગવામાં અને આપવાની પરંપરા છે. માફી વ્યક્તિને અહંકારથી દૂર કરીને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે. અને ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે. જો સંબંધોમાં માફ ફીને સવારથ અ સ્થાન ન હોય ને તો વર્ષો જૂના પવિત્ર સંબંધો પણ ક્ષણભરમાં તુટી જાય છે. માફ કરવાની શક્તિ તૂટેલા સંબંધોને ફરીથી જોડી શકે છે. અને નબળા માણસોને ક્યારેય માફ કરી શકતા નથી. માફી એ તો માત્ર શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિને વ્યક્તિ ઓનું લક્ષણ છે. જે પોતાના ગુસ્સા પર કાબુ મેળવી જાડે છે. એ તો સાચી શક્તિ નો ઓળખ છે આપડા લોકો વધારે પડતું છે ને આપડે છે ને ગુસ્સા પર આપણે કંટ્રોલ રાખ વુ જોઈએ. અને ખુબ સારી રીતે રહેવું જોઈએ. હું તો એ જ કવ કે બધાએ આપણે અ હળી મળીને રહેવું જોઈએ. અને કોઈ સાથે જો ઝઘડો થઈ જાય ને તો તેને માફ કરવાની ક્ષમતા રાખવી જોઈએ આપણે. તમે શું કેવા માંગો છો બેન આગળ?
હા તમે જે કીધું ને ખરેખર ચોક્કસ કીધું. જે માફ કીધું. જેમકે માફ કરવાની જે શક્તિ છે ને. તમે જેમ કે કીધું કે મનુષ્યને છે ને તે એક માણસનો છે ને એક મહાન ગુણ છે આ અ જે છે ને વ્યક્તિ બીજાને છે ને ભૂલો અને પછી સમજદારીથી માફ કરી જાય છે. તે ખુબ જ સરસ હોય છે. તે જીવનમાં છે ને સાચી શાંતિ આવે છે હા ને જેમકે તમે પણ કીધું હતું કે અ સુખનો પછી અનુભાવ કરે છે. એટલે માફ કરવો જ જોઈએ માફ આપવાથી છે ને માત્ર સામેની વ્યક્તિ જ નહીં પોતાને પણ છે માનસિક શાંતિ મળે છે. અ જેમ કે તમે કીધું ને કે માનસિક શાંતિ સારું હોય છે, તો હા તે માનસિક શાંતિ આપણા માટે ખુબ જ સરસ હો છે. જેમ કે આપણે માફ ના કરીએ તો આપણ માનસિક શાંતિ સારું નથી હોતું. અને જે આપણે માફ કરી દએ ને તો આપને શાંતિ મળતી હોય છે. અને દરેક માણસથી જે છે ને ભૂલો થઈ શકે છે જેમ કે બધા જ માણસ છે તેનાથી જેને ભૂલ થઈ જાય છે જો આપણે એ માટે છે ને ગુસ્સો કરીશું તો એટલો તો એને ભેદભાવ જ કેહેલા છે. એટલે આપણને છે ને માફ કરવું જ દેવાનું હોય છે. અને તો પછી સંબંધો છે. ને તે તૂટી જાય જતા હોય છે. જેમ કે આપણે માફ ના કરી તો સંબંધ તૂટી જાય છે. પરંતુ જયારે આપણે બીજાને માફ કરવાની શક્તિ રાખતા હોય. જ્યારે આપણે માફ કરી દે. તો તે જ સંબંધો આપણા સારા હોય છે. માફી આપવાથી છે ને, પ્રેમ પછી વિશ્વાસ અને પછી એકતા વધતી હોય છે. અને પરિવાર જે સારા. અને સમાજમાં સારા સંબંધો જાણવવા માટે છે ને, માફ કરવાની જે ભાવના છે ને. તે ખૂબ જ જરૂરી છે, આપણા અંદર બધા માટે બધામાં હોવી જ જોઈએ. માફીયા માટે છે ને મન એટલે હળકું થઈ જાય છે તે. પછી હળવું રહે છે. તેથી પછી તળાવ ઓછો થાય છે. અને જીવનમાં છે, ને ખુશી વધે છે. આપણામાં બધામાં જે એ એકબીજાને માફ કરી દે, બધાની વાતો બોલીને. આપણે જિંદગી માં આગળ વધતા હોય ને. તો આપણને ખુબ જ જીવનમાં ખુશી મળતી જાય છે. અને જે લોકો માફ કરવાની છે, ને આદત રાખે છે ને. તેઓ છે ને, વધુ શાંત અને પછી દયાળુ હોતા હોય છે. તમે તો જોયુ જ હશે કે. આપના આજકાલના જમાનામાં કોઈ એટલે એકબીજાને માફ કરતું નથી. એકબીજાની વાતો પણ અડા રહી છે. પરંતુ કોઈ એવા પણ માણસો હોય છે. જેમ કે એકબીજાને માફ કરી દેતા હોય છે. એક બીજાની ભૂલોને માફ કરી દેતા હોય છે. તે લોકો છે ને ખૂબ જ શાંત હોય છે. અને તે લોકોનો દયા તે લોકો દયાળુ પણ ખુબ જ હોય છે. અને પછી, સહેનશીલ એ લોકોમાં ખુબ જ એટલે બને છે. પછી, મહાન વ્યક્તિઓ જે છે ને પણ હંમેશા. અને પછી, ક્ષમા અને પછી દયાનો માર્ગ પછી અપનાવ્યો છે. અને હું કહું ને, તો પછી આત્મા પછી કહી શકાય છે કે. અ માફ કરવાની જે શક્તિ છે ને. માનવનું છે ને સુંદર પછી, અભૂષણ છે, હા ને તો એ છે ને આપણે છે ને સૌને. અ પછી ગુસ્સા અને પછી વેર ભેદભાવ. પછી, છોડીને પ્રેમ દયા કે પછી ક્ષમા. પછી. ભાવના આપનાવી જોઈએ બધાને જ અને. સાચી વાત કવું ને તો સાચી પછી માફી થી છે. ને વ્યક્તિને છે ને. પરિવાર ને અને સમાજમાં છે ને. સુખ અને શાંતિ પછી, હારદય પછી વધતું જાય છે. એટલે શાંતિ આપણમાં બધામાં એકતા હોય છે, શાંતિ હોય છે. જેમ કે તમે કીધુ ને હળી હળી મળીને રહેવું જોઈએ હા. કરી દેવાનું હોય છે, જે લોકો એકબીજા થી લડતા જ હોય છે, જે લોકો એકબીજાને માફ ન કરતા હોય છે. તો આખી જિંદગી તે લોકો પછતાવામાં જ વિતાવી દેય છે. તમે તો કેટલા એટલા એવા કિસ્સાઓ છે. હા ને જોયું જ હશે કે માફ કરવાની જે. શક્તિ છે ને. માનસ ને છે ને, શ્રેષ્ઠ ગુણો માનનો છે ને એક અંગ છે. અને ક્ષમા કરવાથી જે મનમાં છે. ને રહેલો ગુસ્સો તે શાંત થઈ જાય છે. અને સાંમા વાળા ઇન્સાનને છે ને, ખૂબ જ પ્રેમ પણ આપણ માટે આવે છે. પછી દ્વેષ અને પછી દ્વેષ ભાવનો પછી દૂર થાય છે અને જે વ્યક્તિ બીજી ની પછી ભૂલો ને માફ કરે છે ને તો સાચ તો સાચુ છે ને અર્થમાં છે ને મહાન કહેવામાં આવે છે અને તે લોકો જો માફ તો તેના તે લોકો મહાન હોય છે અને છાયા એ પછી નબળાઈ નહી રહેતું હોય છે અને હિંમત છે ધીરજ હિંમત ધીરજ તે પછી અને પછી ઉદારસ્તાનું પ્રતિક બની જાય છે જીવનમાં છે ને દરેક વ્યક્તિ થી છે ને નાની મોટી ભૂલો થતી જ હોય છે જો દરેક ભૂલ માટે આપણે એટલે ઝઘડો કરીશું ને પછી બદલો લેવામાં આવી જશુ તે લેવાની ભાવના છે ને રાખવી નહી જોઈએ આપણને તો સંબંધો છે ને ત્યાં તિરાડ પડે છે અને માફ કરવાની જે ભાવનાઓ ને પ્રેમ અને વિશ્વાસ છે ને તે ખૂબ જ વધી જાય છે એટલે બધાને માફ કરી દેવાનું હોય છે તેથી છે ને આપણને છે ને ભાઈચારો પણ વધ વધે છે અને પછી હું કહું તો શાળામાં પછી પરિવારમાં આખા સમાજની વાત કરું તો આખા સમાજમાં શાંતિ હોવી જ જોઈએ આપણા માટે એટલે એકબીજાને માફ કરી દેવાનું હોય એકબીજાની વાતોને એટલી ગુસ્સામાં ના લેવું જોઈએ પછી એ તો ખૂબ જ ગુણ હોય છે આપણા જરૂરી છે આપણા બધા જ માનવો માટે અને પછી ક્ષમા કરવાથી જે મન હટકું થાય ને તે ખુબ જ સારું લાગે છે જે માફ કરવા વાળો ઊચો થઈ જાય છે હ ને તો આ તણાવ જે બધાને મનમાં હોય છે તો ઓછો થઈ જાય છે અને ગુસ્સા પણ ઓછો થઈ જાય છે પછી જે આપણા દિલમાં જે નફરત તે આખું પૂરું એટલે ખતમ જ થઈ જાય છે અને પછી જે દૂર દૂર રહીએ છીએ પછી આપણને ખુશી થી એકબીજા સાથે મળીએ છીએ માફ કરીને તે ખૂબ જ સારું લાગે છે જીવન જીવનું શક્ય છે ને તે ખુબ જ સારું લાગે છે માફી આપ વાન વ્યક્તિને છે ને સૌ કોઈ સન્માનનીય કરે છે એટલે બધા તે લોકોને છે ને અ એટલે સન્માન આપે છે કે હ મેં માફ કરી દીધું એટલે માફ કરવા વાળા ઇન્સાન એટલે છે ને મહાન બની જાય છે એટલે તમારી જે ભાવના છે ને માણસ ને છે ને દયાળુ બનાવતી જ હોય છે એટલે બધા ને છે ને મનમાં ક્ષમા ક્ષમા કરવું જોઈએ એટલે માફ કરી દેવાનું હોય છે અને હું કઉ નેતો આપડા બીજાની પછી ભૂલોને છે ને એટલે અનનદાજ કરવું જોઈએ ને એ લોકોની ભૂલને જોયું જ નહી જોઈએ આપણને જો કોઈ વ્યક્તિ જે છે ને પોતાની ખુબ જ સ્વીકારીને પછી માફી માંગે છે ને. તો તેને છે ને પછી દિલથી આપણને છે ને માં ફ કરી દેવું જોઈએ. એ સારી રીતે સાંભવાળી માફી માંગતો છે ને. તો આપણને માફ કરી દેવાનું હોય છે. અને સાથે જ આપણને છે ને એવી રીતે એટલે વર્તુળ રાખવું જોઈએ. તે દુઃખ ન થાય. અને એ તેથી છે ને શાંતિ પછી સુખી ફેલાય છે. તમે શું કેવા માંગો છો બેન?
હ તે તમે જેબી કી જે પણ કીધુંને ખુબ જ સરસ કીધું છે. તો જેમ કે તમે કીધુંને ત. સામેની વ્યક્તિને ભૂલને ભૂલીને તેને મ મનથી મુક્ત કરી દેવું જોઈએ. અને ભૂતકાળના પોતાના થી. થયેલી ભૂલો માટે પસ્તાવો કરી. ખુદને દ દોષિત માનવાનું. બંધ કરી દેવું જોઈએ. અને એહંકારને બાજુ પર મૂકીને પોતાની ભૂલોને સ્વીકારવો જોઈએ. અને જે પોતાની સ્વી અ ભૂલોને સ્વીકારસેને ત તે તેને આ, તકલીફ ના રહે. એટલે માફ કરવાથી શું છે કે, આપણા માટે શરીર માટે બી, ખુબ જ સારું હોય છે. અને મહાત મહાભારતમાં કહ્યું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. એટલે કે ક્ષમા એ કાર્ય અ કાયર અમ ટાયરોનોનું નહીં. પણ વીર પુરુષોનું ઘરેણું છે. તો ભગવાન કૃષ્ણ ગીતામાં સમજાવે છે કે વેર લેવાથી નવું, કર્મ બંધાય છે. જ્યારે માફ કરવાથી કર્મોના બંધનમાંથી, મુક્તિ મળે છે. એટલે આ બધી વસ્તુઓ તો બધી જ જગ્યે સે. એટલે આપડે છે ને વધારે પડતું ત એ જ કવ કે, કોઈ બી દીક કોઈ બી વસ્તુ હોય ત. કોઈ બી તકલીફ હોય તો એકબીજાને માફ કરીને આપણે આગળ વધવું જોઈએ. બિન, આજે આપડે જે પણ વાતો કરીને ખુબ જ સારી કરી છે. અને તેમના, તમારી જોડે વાત કરીને છેને મને ખુબ જ આનંદ આયવો છે. તો આપનો ખુબ ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર.